કામ કર
બોલ
બસ કઈ છે
તારે કેમ ચાલુ બતાવે છે
શું
તારો કોણ કોલ ચાલુ બતાવે છે
મે એન્ડ કરી દીધો
એવું હા
તારું જ ચાલુ છે
હ એ એમ બી એમાં હશે તો એમ બી એનું ઓનલાઈન કર લઈશ ચાલશે એટલે કેમ કે મે કિંજલભાભી ને પૂછેલું તો એમણે કીધેલું કે જરૂરી નહી સિમેન્ટ આપવી
એતો એવું જ છે ને કેશું બેસું બધાને લીધું જો કે કેશુ એ તો આલેલી છે પણ એમ કે ફરી સિમેન્ટ ચારુસેટ જો તાર ચારુસેટ માં ને ચારુસેટમાં કરવાનું હોય તો પઈ ખાલી ખોટા પૈસા બગડવાની જરૂર નહી
એટલે તે ન અને અમે ઓનલાઈન વાળા છે ને સાંજે જ હોય છે એમનો લેક્ચર
હવે ઘણા કઉ ઘણા ફેકલ્ટીઝ ના તો પ્રી લેક્ચરર વિડીયો જ હોય છે
હા લેક્સર ન એજ હોય છે વિડીયોસ
હા ખાલી વિડીયોઝ જ હોય છે કશું કે લોકો રોજ એ ન કરતા કોક કોક ટાઈમ ખાલી એ કરે આપણને લાગે કેવું લાઈવ કે લોકો લાઈવ જ છે એવું બાકી કોઈ કઈ લેક્ચર લેતા નહી જો
ના લોકોનું હોય છે અમુક વાર લેતા હોય છે
કોક જ વાર એક્ઝામ ને એવું નજીક આવતી હોય ને ત્યારે જ લેતા હોય બાકી તો નહી લેતા અને આપડે આઈસક્રાઈમાં તો નહી જ લેતા
હા તો પેલા દિવસ હારદી આઇ ને છે ને પહેલો દિવસ હતો ને એનો લેક્ચર તો ત્યારે એ તો મય એનું ઓનલાઈન ક્લા ઓનલાઈન બેથના એ લેતી તી પ્રઝન્ટન્ટેશન
હ હ પ્રેઝન્ટન બધા જોઈ જોઈ ને આલતા હોય ને એઆઇ પર મસ્ત પીપીટી બની જાય
અરે એેઆઈ પે બની જાયને ઘરે બેઠા હું વોધો આલવાનું મે ક્યા ભાઈ ત કે
ચાલુ હોય
તો કે હ અમને બધ કે અડધા લોકો એ ટીપીટીી શેર કરતાાય નહી આવડતું
હમ હ હમમ
એવું તો મારે અમુક વાર થઇ જાય હા નવું નવું હોય ને તો પહેલી-પહેલી વાર આપડે બહુ ઓનલાઈન આલતા ના હોય ને એટલે
તું પેલો શેર કરવાનું હોય ને એ અમુકને ફાવે નાય ફાવે બધા થોડા શીખી શીખીને બેઠા હોય કોઈ થોડુંક શીખવાડવું પડે
એ તો એવું જ ને
કાલ છે ને એનો લેક્ચર અમાર દરરોજ છે ને અમાર બધા જ થોડા બે બે મિનિટ અમને અ ત્યાં આગળ આઈને શ બોલાવડાવતી ગમે તે તમારે આગળ આવીને બોલવાનું બે મિનિટ તો બોલવાનું
હમમ અરે એવું જ કરે અમારા ક્લાસ માં એવું જ કરતા હતા રોજ કશું નહીં તમારું તમારું કશું નહિ એ તો કે એવું એને ઓછું ભણાવવું પડે ને એટલે
ના ના એટલે એવું નહીં શુ અમે અમે આઠ દસ જણા છે
આઠ દસ જણા
ટોટલ તેર જણ છે એમાં અહીં આવે આઠ નવ જણ એમાં પેરી કુપાડી તો બે ત દિવસ થી આવતી નહી એ બધા છે ને પેલામાં પડ્યા છે ફેશસની પાર્ટીમાં
હા
મા તો નહી ઈચ્છા હું તો કઈ નહી જવાની ફેશસ માં
ના માં કોણ જાય આપે થોડું જવાનું ચાળીસો રૂપિયા ભર જને ભાઈ સવાર સવારમાં કોણ જાય
અમે હવાની રાખી છે પ્રજ એ પણ સેટરડે કોણ જાય ફર્સ્ટ યર ના લોકોને હોય ઉત્સાહ અને તે આપણને એ જ સેકન્ડ ને થર્ડ યર વાળા લોકોએ જ આપી ને ફ્રેેશસ હ એ લોકોને એક્સાાઈટમેન્ટ હોય એટલે આ લે થોડ યર વાળા
બકા ફર્સ્ટ યર માં આપડે હતા ત્યારે આપણેે એવું જ થતું નને કે નવી નવી કોલેજ ચાલુ થાય આમ તેમ બ તેમ એવું છે હવે આપણને કેવું હોય સીધો હશે એટલે ક્યારે કોલેજ પતી જાય એમ
અત્યારે એ લોકોને તો એવું જ હોય ફર્સ્ટ ઈયર વાળા લોકોને
હો
એમાં શીખી આપણી વખતે તો ઓછા લીધેલા આપે તો બ અઢીસો રૂપિયા રાખ્યા તા લોકો ખબર ને એવું તો હું કરવાના જ
હ પછી નહી હવે પાટી જઈ પા જોઈ જા બધા પેલા હતી એવી હતી અતયારે પાર્ટી જેવી પાર્ટી હોય પતી ગઈ તા
સેકન્ડ વાળા સેકન્ડ ઈયર વાળા લોકોને તો મળી જ નહી
હમ
એ લોકો ફર્સ્ટ ઈયર માંથી ત્યારે પણ નથી આવ કોલેજ વાળા એ પરમિશન એ વખતે
હા પણ એવું થોડું ચાલતું હોય તમે એક વરસ આલો પછી એક વરસ ના આલો પછી પછી નેક્સ્ટ યર આલો તો પછી આપણે પછી બધાને બંધ કર્યું હતું કે આ એમને ક્યાં મળે છે.
એજ પણ આ લોકોએ કન્વિન્સ કર્યા હશે?
તો બકા લાસ્ટ ટાઈમ કઈ કઈ ઓછો ટ્રાય નતો કર્યો.
એ તો એવું જ હોય ને દર વર્ષે ટ્રાય તો કરતા જ હોય ને પણ આપણું ખબર નથી મેનેજમેન્ટ જ નથી આપણા તો
પણ એમ નહીં તો વિચાર કર હજી આટલું આમ આ આ મંથ પતવા આયો જે કંઈ આપડે ઓગસ્ટમાં કેવું થાય છે. બધી રજાઓ હોય ને તો પણ આપણે ઈવેન્ટના લીધે જવું પડે.
આે તો ચાર ઇવેન્ટ કરવાની છે મારે તો જે થાય એ
તો
ચાર ઇવેન્ટ તો કરવાની જ છે જે થાય એ.
હા એવુંજ ને.
અને મેં તો જોયું અને મેં તો એ જોઈ લીધું છે રોલ પ્લેમાંય છે ને કશું ખાસ હોતું નથી કારણ કે અમે તો રોલ પ્લે કરીએ જ છે એટલે તો મને તો હવે ઈઝી લાગે છે.
તમે કરો એટલે ઇઝી લાગે ને
ટોપિક આલે આપણને. પછી. અમુક લોકોને મેનેજમેન્ટમાં બેસાડે એ પ્રોબ્લેમ આપણે સોલ્વ આઉટ કરવાનું પણ થોડું ઘણું આપડું કન્ટ્રીબ્યુ આપવાનું એમાં.
પણ બોલવું તો પડે ને.
તો બોલવાનું જ ને જેવું આવડે એવું બોલવાનું આપડો પોઈન્ટ ઓફ વ્યુ બોલવાનો. અમને રોજિસા મેડમ આય આર બા કરાવે છે. એમાં લોનું છે અમને કીધું છે તમને કોર્ટ વિઝિટ માટે લઈ જઈશું.
કઈ આગળ?
કોર્ટમાં કોર્ટમાં કોર્ટ કોર્ટ
હા.
હવે ફેસ્ટિવલ પતેને પછી. પણ કીધું છે આપડા ડીને કે પ્રિન્સિપલે કે લઈ જજો. અમે તેર જણ છે અમે તેરમાં અહીંયા દસ જણ જવાના છે. અને ફેકલ્ટી
હા.
હા. ના અમને પેલા ઓડીમાં બહુ કંટાળો આવે છે. ફોરમ મેમનો
ફોર્મ મેમ તો બિલકુલ ગમતી નથી.
અને પીપીટી થ્રું બને ભણાવે એટલે વધારે કંટાળો આવે.
અરે હ અમારે એવું જ હતું ફર્સ્ટ સેમમા.
તે તો અમારે હતી જ ને ફર્સ્ટ એમાં. ત્યારે ચોપડી લઈને આવતા હતા હવે પેલું લઈને આવે છે અત્યારે પ્રિન્ટ આઉટ કરાવ છે.
મને એવું લાગે એમને પીપીટી બનાવતા જ નહી આવડતી.
હા.
તો સાચી જ વાત ને ફરવું ના જોઈએ.
હ જો કાલે રજા નહી આ લઈ કોલેજ વાળા તો કાલે પેલી લોડલેસ સમજવા
હમ હમ હમમ
ના આન્સર તો બોલીએ આપડે
હમ
બત હા ન પૂછે અનંદ
હા હ.
અને પેલી ઓિશ મેડમે તો મારું નામ જ બદલી નાખીશ.
હ.
આનલનલ હ મેં એક બે વાર મેડમને કીધું મેડમ અનલ નહી આનલ પ શું. થોડું વાળ ઘડી કે એવું સારું લાગે સારું બોલ્યા કર. તમાર પ્રમાણે તમારે મતી પ્રમાણે જે
બ થલું અર્ચના અર્ચના છે ને અર્ચના આવે ને લેવા. પાછળ અમે મસ્ત વાતો કરતા હતા હું કઈક કરતી હતી નીચે તો મેડમ કો કિજા કઈ નવી શોધ ચાલે છે નીચે જ.
એટલું જબરજસ્તય એલી મે એમને કિસાાન ને ખબર મારું નામ ખબર છે મ નામ પહેલેથી એમને ખબર જ થાઈ ને એવું હો અકરાયલા ને.
ત ખડા આવયા.
ના ભાઈ ત્યાં આગળ બોલતા હતા પણ હું તો કરી લેતી તે જે કરાવતો નેને ખવા પડી કરી લેતી. પેલી લેપટોપમાં કશું કરતી નહતી બેઈ રહેલી એટલે એમ વધારે પકડ.
અમારે તો લેપટોપ નું કશું રહી હવે આવર્ષ તો
એ ચાલમાંર રાહ હોય રે. હમ.
હકિન્જર મેં મેમે કીધું છે સીએસએસ માટે એ તો ઓગસ્ટમાં કીધું છે.
હમ. એ સારું પણ બસ માં જવા આવવાનું લેપટોપ લઈને ના જવાનું હોય ને એટલે.
હા હેલો. ઉપર તો મેલાય અ જગ્યા તો હોતી નહ બસ માં. આજ તો ગઈ નથી બસમાં તાળીને બેહી ગયેલું. આવ જ સાના મહિના નહી દિલ્હી ના છ પ્રક્ટ પ્ર લોયર નું છોડીને ત્રસ અહિયાંં ચારો સામાં ભણાવવા. જાર ઓ જીસ મેડમ.
હા ખબર છે અને એ ખબર છે એમનું ડાયવોર્સ થયેલું છે.
હવ.
હા એમનો એક છોકરો છે એ પોતે જ રાખે છે. સિંગલ પેરેન્ટ છે અને અહીના નહી. બીજા ગુજરાત ના નહી.
તોમે ક.
કોલકત્તા સાઈડ ના છે દિલ્હી કે કોલકતા સાઈડ ના છે?
દિલ્હી દિલ્હી એ નહી ખબર, ડાય વર્ષ થઇ ગયો છે ડાય વર્ષ.
એ ડાયવોર્સ એવું એમને એવું એમ. એમને અમને નહી કીધું પણ એમને કીધું કે હું એક સિંગલ પેરેન્ટ છું એવું કીધું. તો હવે એવું છ ને.
અ સિંગલ બેન બરી ક્યાવાય પી. એમના હસબન્ડ-
એમને એવું કે મારા છોકરો જ્યારથી જન્મે ત્યારથી અમે સ્ટીલ સિંગલ પેરેન્ટવ
હાશે આપડે તો એટલું બધું પૂછાય નહી કોઈને. આ તો મે એમને મે આજ મેમ અમને બધાને પૂછતા છે, તમે ક્યાંથી આવો છો કેમ ના આવો છો. એ બધું પૂછતા હતા એટલે મેં બી મેડમને પૂછીને મેડમ તમે કથી આવ્યો છો મેડમ કીધો. હું તો વિદ્યાનગર આણંદ થી આવ છું.
હમ હમ.
પેલું વાત વાતમાં પૂછી એમ એમને પેલી હાર્દિક એ, તમારે છે ને તમારા ફેકલ્ટી જોડે વાત કરવાની. એ તમારે જો ના કરે તો તમારે કરવાની.
હમ હમ
પણ કરવાની. અને ચા કોફી પીવડા હતા તો પીવાની, એવા એવા હોય અમારી છે તે છે લબક્ષ રાતમાં એની વા તો પૂર પડે. જા હાર તોમ પાછર પડે એમએ, બગા કાઢી હોય એના વિર માં સવાર સવારમાં પહેલા દિવસે એને પકડેલી.
હા ચાલ મૂકું આમાંથી,
હા હા ચલ બાય.